બેન મજામાં
મજામાં મજામાં તમે બોલો કેમ છો બસ કઈ ની આજે રજા હતી તો હમ ના લોતા જિયા પાસ થયા અમારા ઘરના નીચેથી તો એ બધું જોઈને જસ્ટ ફ્રી
હમ હમ હમ. તમારા ઘર બાજુ થી જાય છે તાજ્યા ને એવું.
હા હમારા ઘર બાજુ એકચુલી મારું ઘર આવી ફાઇન જગ્યા પર છે. કે હું ગેલેરી માં ઉભી રહું ને તો એક સાઈડ મને મસ્જિદ દેખાય એક સાઈડ જેૈન નુ દેરાસર દે. એક સાઈડ ગણપતિ મંદિર દેખાય ને એક સાઈડ અંબા માતા દેખાય. એટલે મને તો એજ લાગે કે ખબર ને મને ડાયરેક્ટ છે ને. ત્યાં નરક માં તો મને કોઈ બોલાવાનું જ નથી. સ્વર્ગમાં જ જવાના આપણેે તો.
પેલું શું કેવાય કે સર્વ ધર્મ સંભાવે એમ.
એકદમ અ એટલે કઉ તો છું મારા અહીંયા તમે મારા ઘરે ક્યારે આવીને બેસો ને. તો તમને એવું લાગશે. નહી કે અમે કયા કાસ્ટમાં છે બિકોઝ અમે લોકો બધા જ ફેસ્ટિવલ અહિયાં સેલિબ્રેટ કરીએ. ગણપતિ પણ આટલા ધૂમધામથી જાય. પછી ગરબા. હોય તો અંબા માતા નું પણ આટલું જ ધૂમધામ થી સેલિબ્રેટ ચાલે આ એરિયામાં
અચ્છા અચ્છા ઓકે ઓકે. તો ચાલો આ વખતે ગણપતિ વિસર્જન માં અમે છે ને તમારે ઘર બાજુ આવશું. અમે જોઈએ કે ઉપર ટેરેસ પરથી કેવું દેખાય છે.
અરે બોવ મજા આવશે આવો અમારું આખું ઘર પેક હોય છે ગણપતિમાં એમ પણ આવો. કારણકે હા હા. આવે જ છે બધા જ આવે છે ફ્રેન્ડ્સ ફેમિલી બધા જ આવે છે. એજ દિવસ એવું હોય જે ગણપતિમાં જે બે દિવસ વિસર્જન હોયને. ગેટ બંધ કરતા જ નથી કારણ કે ચાર વાગ્યા થી. ચાલુ થઈ જાય બાર વાગ્યાથી એમ તો ચાલુ થાય પણ ચાર વાગ્યાથી જે પબ્લિક. ચાલુ થાય રાતના એક વાગે, દોઢ વાગે એટલે તમે. તો સેમ એરિયાના તો તમને ખબર હશે મન્નતનાં રાજા સૌથી છેલ્લે જાય. રેલ્વેયાર્ડનાં તો એને જોઈને જ. બધાં જાય ફરીથી.
ઓ તો તમને તો બો મજા આવી જતી હશે.
બોઉજ મજા એટલે ઘરજ એટલી ફાઈન જગ્યા પર છેને કે. ક્યાં જવાનું કામ જ ની પડે બધું થઈ જાય.
હા, ત્યાંથી જ દેખાય કે બો પબ્લિકમાં ભીડમાં જવાનું બી ની. ને ત્યાં ઊભા ઊભા જેટલું સરસ ભીડ વગર શાંતિથી જોઈ પણ શકો.
થાકી જાવતો ઘરમાં આવી જાવ બધું જ થાય અને પ્લસ શું છે આ. આખા વરસમાં આવા એક કે બેજ ઓકેશન હોય જયારે બધાં ગેસ્ટ મારા ઘરે આવે.
તો એ બધી એટલે એન્જોય બો કરીએ પછી બધાં જોડે.
હા, ભેગા થઈને મજા પણ આવે.
બોવ મજા આવે એકલામાં તો એમ પણ કયો ફેસ્ટિવલ.
હલો. હલો હા, સંભળાય છેને હા હા. હા હા, એવી જ રીતે તમે કીધુંને કે પ્રદુષણ તો પ્રદુષણ પણ તમારી ઘરની સામે જ પેલું જે. દેરાસર છે એટલે સવારથી માંડીને અ રાત. ત સુધી જે પણ પ્રોગ્રામ હોય એ બધાં જ પ્રોગ્રામ અ તમે જોઈ પણ શકો. અને માણી પણ શકો અને તરત એટેન્ડ પણ કરી શ.
બપોરે એ બધું છેને એક થન એક લિમિટ સુધી બો ગમે. પણ આમ. ને આખો આખો દિવસ કોઈ ફંક્શન ચાલેને તો પછી અકડાઈ જઈએ આપડે પણ કે યાર થોડુંતો રે. આપો અમને કે સામેને સામે ઘર છેતો કઈ પાપ કરી દીધો છે.
હા, એ એ બાબત બો સાચી વાત છેકે સામેની. સામે ઘર હોય, તો થોડુંક એ પણ લાગે, કે કોઈ પણ વ્યક્તિ છેને, તરત તમારે ત્યાં આવી જાય. કે ભઈ આછે તેછે હવે, એ ઈન બિટવીનની અંદર આપડે કઈ ફ્રેશ થતાં, હોય કે આપણને કઈ કામ હોય, કે આપડે બી હોય, છતાં પણ એ બધું કામ છોડીને આપડે એને એટેન્ડ કરવું પડતું હોય.
એટેન્ડ પણ કરો, અને પ્લસ શું હોય છે, તમારું સામનેને સામે ઘર હોય વસ્તુમાં નઈ જઈ, શયકા કે તમારું મૂડ એટલે તમને છેને, આ પરમિશન નથી, કે મૂડ નથી, લોકો એટલી બધી, વાત તો બનાવી દેવો કેમની આયવી, આમની આયવી એને તો કઈ આવડે જ ની એતો કઈ કરે જ ની. એટલે તમારા પાસે છેને, ચોઈસની હોય. કે તમે તમારું દિલનું સાંભળો કે યાર આજે નથી, જવું ચાલ બોર થાય છે, નથી જવું એ ચોઈસની આવે આપરા પાસે પછી આપણને જવું, જ પડે તમને ગમે, કે ની ગમે.
હમ, એ એ વાત સાચી વાત છે, કે આપડે જયારે મોલ્લા એવી રીતે રેતા હોય, ને આપડું કઈ પણ મંદિર કે દેરાસર, કે કઈ પણ સામે જ હોય, ને આપડી આપડી જ જો હાજરી નય હોય, એટલે બધાં જ એમ કે જોની આતો બાજુમાં રહે છે, તો પણ નથી, આવતી આપ આપરે કેટલા દૂરથી આવી ગયાં, હો હો ના જોયા, તો મોટા ન હોયનાં એટલે જાત જાતની, વાત બના જે પણ કોઈ આપણને આપરી જગ્યાએ મૂકીને નથી, જોતું કે કેમની આયવું હશે, શા માટે ની આયવું, હશે કઈંક રીઝન હશે એવું પોઝિટિવતો લગભગ કોઈ
એજને એકચુલી એ ખબરની લોકોની, મેન્ટાલિટી જ એવી કેમ છે. ની દેખાય એટલે જે લોકો અટેન્ડ કરેને, એ લોકોને કોઈ વેલ્યુ નથી, આજના જમાનામાં. અને જે નથી, આયવુંને એના માટે દસ લો તમને પૂછીલે તમે પ્રેઝન્ટ છો, ત્યાં તમે ઉઊભા છો, કોઈ ફંક્શનમાં તો તમે કેમ છો? એ સાઈડમાં તમારા સાથે વાળું કેમ ની આવ્યું, એમાં લોકોને એટલું ઇન્ટરેસ્ટ આવે, બિકઝ એક ટોપિક મળી જાય નેો કે ચાલ પાંચ-દસ મિનિટ, તો પાર થઈ, જશે જે નથી, આવ્યું એનું પૂછીએ. એવું છે, આજકાલ તો
એક્ઝેક્ટલી. એક્ઝેક્ટલી, તમે કીધું ને એ વાત ખરેખર સાચી વાત છે, કે જે છે એની કોઈ વેલ્યુ જ નથી. નથી આવ હા, કેમ ની આવી હશે? શું હશે? એની સાસુ તો આવી. છે, એને શું કામ હશે ઘરે? એટલે એટલી બધી વાત. થ અ્યારે તમે જે લોકો આવ્યા છે, તો તમે જાતે એન્જોય કરો ને જે નથી, આવ્યા તે લોકો ન પ્રશ્ન છે. આપડો થોડો પ્રશ્ન છે. આપડ લગ્ન થોડા છે, તો દરેક વસ્તુમાં આપણે એ લોકોને બોલા. કે હાજરી, એ લોકોની હોવી જ જોઈએ, કે એવું બધું આપડે કરવાના, એટલે લોકોને છેને, કે જે જગ્યાએ ગયા છે. તેને માણવાના બદલે જે અ ઇમ્પોર્ટન્સ નથી, ને એ વસ્તુમાં વધારે માણવું, એ લોકોને અ સારું લાગે છે.
એજ, હમણાં મારું જ કેસ કહ, હમણાં જ. અ ત્રણ છ, મહિના પહેલા મારી નણંદની દીક્ષા હતી. મારી ફેમિલી વાળીના, એટલે મારા જ કુટુંબી છે. નું ફંક્શન હતું, આઠ દિવસનું તો ઓ છેના, પ એમાં ઓન્લી તો મેં એ અટેન્ડ કર્યું, પછી મને પીરિયડ્સ આવી ગયા, હવે આ તો ધાર્મિક કામ. એમાં તો નહી, જ જવાય આપણાથી. તો મારાથી અ ડિરેક્ટલી એના દીક્ષાનું, એક દિવસ પહેલાના ફંક્શન અટેન્ડ થયા. અને ઇન બિટવીન, ના ત્રણ દિવસના ન થયા, જેમાં આખો મોલ્લો હતો. એટલે મારા મા આ વાત આવી કે, આ લોકો ના કુટુંબીઓ, એ લોકો તોડી નાખ, જેમાં અમારા તો અહં ગણ. સત્રીના ત્રણ ગણ અને એ લોકો જે મારા કા કા કાકી છે એમને તો કોઈ સન પણ નથી એટલે મારા હસબેન્ડ ત્યાં દિવસ રાત એ લોકોના ઘરમાં છે બધી વસ્તુમાં હેલ્પ આઉટ થાય છે વોલન્ટ્રી કરે છે એ કોઈને નહી દેખાયું બટ હું પીરિયડસમાં હતી ને હું ત્રણ દિવસ ફંક્શનમાં નહી ગઈ તો મારા કાનમાં આ વાત આવી કે તમારા ફેમિલી એ તોડી નાખી મારી સાસુ ત્યાં અટેન્ડ કરે છે મારા હસબન્ડ જાય છે મારા દીયર જાય છે કોઈને નહી દેખાયા આટલા બધા લોકો
ખાલી તું નહી તમે નહી ગયા એટલામાં તો એ લોક
આવી વાત કરી નાયખી અને જેમાં તો કુટુંબી છે અમારા એકદમ કેને આપણા ફેમિલી મેમ્બર થઈને વાપરે અને પછી જયારે સેકન્ડ લાસ્ટ ડેથી હું ફંક્શનમાં ગઈને એટલે વરઘોડો હતો વરસીદાન નો તો ત્યાં અમે એટલા હેવી ચણિયા ચીળી પહેર્યા એટલે જે લોકોને બોલતા હતાને મને ખબર પયડી એ લોકો બધા જે ત મે તો સામેથી જઈ ને એ લોકોને હાઈ કર્યું કેમ છો. બધાની બોલતી બન મને એક બે જણાએ કીધું પણ કે આટલો હેવી મેં કધું અમારી ફેમિલી ની દિક્ષા છે ને દીક્ષા તો સો વર્ષમાં એક વાર કોઈ લે તો લે મેં તો મારા ફેમિલીમાં આજ સુધી દીક્ષા નથી જોઈ હા આજુબાજુ વાળાઓની હોય પણ ફેમિલીની દીક્ષા શું હોય એ તો મને હમણાં ખબર પયડી
એક્ઝેક્ટલી એટલે છે ને અ આપણે એમ કહી ને કે ભાઈ એકવીસમી સ ડી આવી બાવીસમી સદી આવી ત્રેવીસમી સદી આવી કોઈ સદી આવી જ નથી જ્યાં સુધી માણસો વિચાર બદલાય ન ત્યાં સુધી સદી બદલાય ને એનો કોઈ મતલબ જ નથી પેલા માણસના વિચાર વિચાર બદલાવા જોઈએ પછી સદી બદલાવી જોઈએ તો એની વેલ્યુ થાય છે લોકો તો શું કરે કે ભાઈ અ કઈ પણ બન વાત બનાવીને તમે જે કીધું ને તેવી રીતે વાત કરીને મૂકી દે કે ભાઈ હા એને સંબંધની હશે એટલે નહી આવ્યા એના એને સંબંધની હોય તો એના સાસુ એના દીકરો અહિયાયા હાજર છે તે તો વિચારે જ નહી
અને મારા હસબેન્ડ જાય છે કોઈને ની દેખાય મારા હસબન્ડ ને પકડીને મારા હસબન્ડ ને પણ પૂછે કેમ ની આવી એ થોડી એના મોડા થી કે શે કે લેડીઝ પ્રોબ્લેમ છે તો ભલે આવશે એ બિચારા હટી જવા
હમ
બ બસ જેન્ટ્સ લોકો થોડી બોલી શકે કઈક પણ આપણા માટે
એજ એટલે લોકોને પૂછતા પણ શરમ નથી આવતી કે આપણે ક્યારે શું પૂછવું જોઈએ નહી પૂછવું જોઈએ જો જેનટસ જવાબ નહીં આપે તો બીજી વાર આપ આપણે નહી પૂછવું જોઈએ એ હા તો એવું કઈ એ લોકોને અ લાગતું જ નથી બીકોઝ કે એ લોકોની મેન્ટાલિટી એવી હોય છે ને અ કે અમુક વ્યક્તિઓ પાસે રહી અમુક વ્યક્તિની મેન્ટાલિટી એટલી બધી ચીપ થઈ જાય છે ને કે આપણને શરમ આવે કે આ વ્યક્તિ ખરેખર આવું કેમ પૂછે છે કે ભાઈ સારા ઘરનું છે સારી રીતભાત છે એનામાં છતાં પણ આવા સવાલ કરે છે એમ એટલે આપણને દુઃખ થાય પણ હવે આપણે એની મેન્ટાલિટી નહી બદલી શકીએ એટલે આપણે એક્સેપ્ટ કર લેવાનું કે હ આ આવું પૂછી જ શકી ને આવું હોય જ શકે
અને ઉપરથી કોને કવુ ના હ તમને કે લોકોના એલિગેશનસ કેવા હોય આ તો મોટા શહેરથી આવી છે ને એટલા માટે એને આ બધામાં રસની હોય અરે અક્કલ વગરના કાય તો વિચારીને બોલો આ મારું પરિવાર છે મારી ફેમિલી નો ફંક્શન છે કોઈ મેં તો સ્ટાર્ટિંગના બે દિવસ હું ઘરના ફંક્શનમાં કેમ ગઈ એરે કહને કે અલગ કે ના લો કોનુ માઇન્ડ કે ને આજકાલ અ ગવર્મેન્ટ જગ્યા બ્રોડ કરવા લાગ ગઈ છે રોડ રસ્તા બ્રોડ કરે આ તે પણ લોકોની મેન્ટાલિટી હજી દિવસે દિવસે નાની થતી ગઈ છે મને એવું લાગે ગવા લાગ્યું છે હવે તો
નઈ નહીં સાચી વાત છે એટલે છે ને બેને આપડે લોકો બોલે ને એ એક કાંતથી સાંભળી ને બીજા કાંતથી બીકોઝ એટલા માટે કે આપણે એક એક વ્યક્તિને પકડીને સુધારી નથી શકતા ની મેન્ટાલિ બદલી નથી શકતા જ્યાં સુધી એમનો સંસ્કાર એટલે એ લો લોકોનો ઉછેર કેવો થયો છે કઈ જગ્યા એ રે છે કેવા વાતાવરણમાં રહે છે એજ પ્રમાણે લોકો બોલ્યા કર એટલે આપણેે એ લોકોને બદલી નથી શકતા એટલે આપણે એ છોડી દેવાનું ને આપણે આપણું કામ કરીને આગળ અ ચાલ્યા કરવાનો તો જ આપણે સારી રીતે જીવી શકશું અ આ વી શે વાત કરીને તમારી સાથે ખુબ જ મજા આવી થેન્ક યુ
મને પણ થેન્કયુ બાય